હલો.
હમ્મ હલો.
હમ્મ હલો.
હેલો
હમ્મ નમસ્તે કેમ છે?
મજામાં છું તુંમ કેમ છે?
હમ્મ હું પણ મજામાં છું આજે તું ક્યાં જઈ રહી છે
હું લાયબ્રેરી જઈ રહું છું પરીક્ષા નવી આવે રહી છે. અટલે બાજું નવાનું જરૂરી છે.
હમ્મ વાહ હમ્મ પણ થારી સાથે લાઈબ્રેરી આવેશ ઘર કરતાં ત્યાં વધારે શાંતિ મલે છે.
હમ્મ હા લાયબ્રેરીમાં વાતાવરણ ખુબ સારો હોય છે. ત્યાં બધા વિદ્યાર્થી ધ્યાન થી અભ્યાસ કરતા હોય છે.
હમ્મ તું તું દરરોજ લા લાઈબ્રેરી આવે છે.
મોટા ભાગે આવું છે. સાવરે વિભાગ કલા આને છા બે કલાક વાંચું છું.
હમ્મ. ખૂબ સારી આદતે છે હું હજી એટલું નિયમત નથી
નિયમિત અભ્યાસ કરશો તું પરિણામ પણ સારા આવે છે.
હમ્મ સાસી બાત છે બિલકુલ સાસી બાત તું આજે કયા વિષયનું બાચવાનું છે
અ મેં ઇતિહાસ ગુજરાતી આને સામાન્ય જ્ઞાન
હમ્મ અચ્છા મારે ગળે તને વિજ્ઞાન નું પ્રવાર્તન કરવું છે
ઘડિત મને થોડાક કઠિન લાગે છે.
હમ.
હમ બિલકુલ મને ગણિત ગમે છે જો તને કોઈ પ્રશ્ન હોય તો ઈ મદદ કરે છે.
અ આવાર મિત્ર અને ઇતિહાસમાં જો તને મદદ જોઈ તું હું જરૂર કરીશ.
બિલકુલ આભાર મિત્ર મને તો ગણિત ગમે છે જો તમે કોઈ બી પ્રશ્ન હો તો મ કરીશે. આર ઈતિહાસ મે જો તને મદદ જો જરૂર કરી છે. લાઇબ્રેરીમાં નહી પુસ્તકે આવે છે એ સવાલ ઉ
હા. સમાચાર પત્ર માં વાંચું તું હતું.
હમ મને તો વિશેષ કરીને જીવન ચરિત્ર વાંચવું ગમે છે.
મને પણ મહાન વ્યક્તિ ના જીવનમાંથી ઘણું શીખવા મલે છે.
હમ. હમ તું હાલમાં કઈ પુસ્તક વાંચું?
મેં સરદાર વલ્લભભાઈ પટેલ નું જીવન ચરિત્ર વાંચું.
હમ સરદાર વલ્લભભાઈ પટેલ જીવન ચરિત ભતી હમ સુવતમ હોય કેવું લાગ્યું?
ખૂબ પ્રેરણાદાયક દેશ માટે તેનું યોગદાન અદભૂત હતું.
હમ દેશમાં હતું તેમનું યોગદાન અદભુત હતું. મને ડાક્ટર એપીજ અબ્દુલ કલામ વિશે વાચવું ખૂબ ગમે છે. ડાક્ટર એ પી જે અબદુલકલામ મે શાલમન
મને ભી એ પીજ અબ્દુલ કલામ વિશે વાંચે ખૂબ ગમે છે. તેનું મનુ બેંક શોપ ફાયર પુસ્તક ઘણા લોકો વાંચે છે.
હા, હા, હા, હા, હા. બિન્ંગસ ઓફ ફાયર પુસ્તક ઘણા લોકો વાંચે છે એનાથી મહેનત કરવાની પ્રેરણા મળે છે.
હા લાયબ્રેરીમાં ફક્ત પુલસ્તકો જે નહીં પણ સમસ સમાયકો પણ મળે છે.
હમ. હા અને અહીં રોજના સમાચાર પત્ર પણ આવે છે.
અ સામાન્ય જ્ઞાન વધારવા માટે સમાચાર વાંચવા જરૂરી છે.
ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા માટે
તું કયા ક્ષેત્રમાં કા કારકિર્દી બનાવવા માંગે છે.
હું તો શિક્ષક બનવા માંગું છું. શિક્ષક બનવા માગું છું.
ખુબ સરસ શિક્ષક સમાજનું ઘડતર કરે છે.
એ ખૂબ, ખૂબ, ખૂબ, ખૂબ અને એતો
હું સરકારી અધિકારી બનવા માગું છું.
હમ, મજામાં મજામાં. એ માટે તો ઘણી મહેનત કરવાની પડે રહે.
હા વધુ સમય પસાર કરું છું.
ઘર કરતાં અહીં ધ્યાન વધારે કેમ લાગે છે?
અમ કારણ કે કહી અહી શાંતિ હોય છે. અને બધા અભ્યાસ કરતા હોય છે.
સાચું, સાચું. ઘરમાં ક્યારેક મહેમાન આવે, ક્યારેક ટીવી ચલાવતો હોય.
હોતું નથી.
હમ, લાઈબ્રેરીનું સદસ્ય પદ લેવું સરળ છે.
હા, ફોમ ભરવાનો અને નાની ફીસ જમા કરવાની.
હમ, અચ્છી પુસ્તક ઘરે પડલાઈ જઈ શકાય?
હા, નિશ્ચિત સમય માટે મલે છે.
સમય પર પુસ્તક આપવી જરૂરી છે.
હા, નરેન્દ્ર દંડ કરવો જ પડે.
તને કયા પ્રકારની પુસ્તક વધારે ગમે?
ઇતિહાસ, પ્રવાસ, વર્ણન, અને પુસ્તકો
મને બી ઇતિહાસ, વિજ્ઞાન અ ભૂગોલ અને સાહસકથા ગમે.
પુસ્તકો વાંચવાથી ભાષા પણ સુધારે છે.
હમ, હા, બિલકુલ. પુસ્તક વાંચવાથી ભાષા પણ સુધરે છે, અને વિચાર શક્તિ પણ વધે છે.
મોબાઈલ પર ઓછો સમય અને પુસ્તકો પર વધારે સમય આપવો જોઈએ.
બિલકુલ, બિલકુલ, સોશલ મીડિયા ઘણો સમય બગાડે છે.
જો એ સમય અભ્યાસમાં ડાલએ તો ઘણો ફાયદા થાય.
હ, હ, હ. એ સમય અભ્યાસમાં લગાડીએ, તો ઘણો ફાયદા થાય. લાયબ્રેરીમાં ઇન્ટરનેટની સુવિધા પડે છે.
હા, વિદ્યાર્થી માટે કમ્પ્યુટર વિભાગ પણ છે.
એ તો ખુબ વાત છે.
હા, સંશોધન અને માહિતી મો વકા માટે.
હ, આજે આપણે કેટલા કલાકો અભ્યાસ કરું છું, અભ્યાસ કરું છું.
ઓછમાં ઓ ઓછા ત્રણ કલાક.
હમ, બચ્ચા થોડો બ્રામ લેવઝ.
હા, એક કલાક પછી પાંચ દસ મિનિટ આરામ. કરીશું.
હમ, સારું, એનાથી થાક ઓછું લાગે.
અને પાછો ધ્યાન થી અભ્યાસ થઈ શકે.
હમ, પરીક્ષા પછી પણ લાયબ્રેરી આવતું રહીશ.
હા, હા. કારણ જ્ઞાન ફક્ત પરીક્ષા માટે નથી હોતું.
હમ વાહ! વાહ! ખુબ સરસ વિચાર.
જીવન વર સીખાતા રહય્યું જઈઓ.
સાચી વાત છે. પુસ્તકો આપણા સાચા મિત્ર છે.
હા એ ક રહી હૈ કોટી સલાહ. આપ આપતા નાથી.
જો લાઇબ્રેરી આવી આવી ગઈ?
હા ચાલ અંદર જઈએ.
પહેલા સમાચાર પત્ર વાંચીએ કે પુસ્તક લાઈએ?
પહેલા પુસ્તક લાવ્યા. પછી સમાચાર પત્ર જોઈશું.
હ જરૂર જરૂર પછી વિરામ સમય. ફરી બાત કરું છું ઠીક છે. ચાલ અભ્યાસ શરૂ કરીએ.